હાલો અવાજ આવે છે ક્લિયર મારો?
હા આવે છે.
હાલો તો આજનો આપણ ટોપિક છે કે બાળપણની યાદ બરાબર. હું એમાં એવું- કહેવામાં આવે છે કે જો તમને કોઈ આચાર્યચકિત થયું હોય બા આપણ માર કેટલા વર્ષો વિ ગયા ને પણ તમારો તે હસ્તો ચેહરો જોઈને મને પણ આખું આમ- બાળપણ જ કઈક- કામ ઝ તો તમારું શું કેવું છે એમાં- હલો
અરે.. તું પણ અહિયાં છે, હું પણ તને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગઈ, કે.. કેટલા વર્ષો વીતી ગયા, ને.. પણ ત અ તારો એજ હસ્તો ચહેરો જોઈને, મને પણ આપણું આખું બાળ પણ યાદ આવી ગયું
હા બરોબર છે મને પણ એવું થયું હતું કેમ કે બાળપણ ના દિવસો- પણ શું દિવસો હતા એમ કોઈ કઈ ચિંતા વગર જ નહી- કોઈ કઈ ટેન્શન જ નહીંને તને યાદ છે કે જયારે આપણે- ચોમાસામાં વરસાદ પડતો ત્યારે આપડણે સ્કૂલ માંથી વહેલા ઘરે ભાગતા- રસ્તામાં ખાબોછિયા અને કાગળની હોડીઓ તરવા મુકતા હતા બરાબર-
હા કેમ નહી અને તારી હોળી હંમેશા પહેલા ડૂબી જતી- તી કારણ કે તું કાગળ બરાબર વાળતો જ નહી પછી તું મારી હોડી છીનવી લે લેવા મારી પાછળ દોડતો હું તો રડી પડતી અને- તારી ફરિયાદ તારા મમ્મી ને કરતી યાદ છે ને તને-
હા બરાબર મને પણ યાદ છે. કેમ કે, આપણે તરત જ ઝાડ પરથી સીધા નીચે કુદકા મારતા ને બંનેના જે ચપ્પલ હાથમાં લઈને, જે દોડ મુકતા ને શ્વાસ ભૂલી જતો. કેમ કે મીઠી આપડે કેરીઓ ખાતા એટલે એનો સ્વાદ ખાટો હોય, એટલે આપણે ફાઈવ સ્ટાર હોટેલમાં અને નથી નીકળી શકતા, એમ એના કારણે એવું થતું. હા
ઓ માય ગોડ. તું એ કેરી, કેરીઓ ચોરવાની વાત કરીને, તું ઝાડ પર ચડી જતો, અને હું નીચે ડુ પટો ફેલાવી ને કેરીઓ ઝીલવા ઊભી રહેતી. અને જેવા પેલા ચોકીદાર કાકા ની બૂમ સાંભળ તાને, આપણે કેવા નાસ્તા યાદ છે ને
હા-હા યાદ છે. કેમ કે, આપણે રાત્રે લાાઈટ જતી હતી ત્યારે આપડે આખા મોહલ્લાના જે છોકરાઓ અને ઘરની બહાર આવી જતા. કેમ કે, અંધારામાં પકડા-પકડી થતી, જેના કારણે વડીલો બેસીને વાતો કરતા હતા. બરોબર છે, હા.
સાચે જ, એ દિવસો અદભુત હતા. કલાકો સુધી આપણું ગેલી માં ગેલી દંડા, સંતાકુકડી, લંગડી અને ખોખો સાંજ પડી જતી. એ ખબર જ નથી પડતી, જ્યાં સુધી મમ્મી બારી માંથી આપણને બૂમ નહી પાડે ઘર આવી જાઉ, ત્યાં સુધી આપણે રમ્યા જ કરતા. અને ભણવા બેસવા બેસવાનું છે એમ કહતા, તો આપણે તે લોકોથી આમ છુપાઈને, આપણે રમવા માટે કેટલા જતા હતા.
હા-હા બરાબર છે. કેમ કે એ કઈક મજા જ અલગ હતી, કે જેથી આ વાત અલગ જ હતી એમ. કેમ કે, લાઈટ જાય એટલે પાવર બેંક અને આપણે મોબાઈલ શોધવા મળતા હતા, અને તને પેલી લાલ રંગની સાયકલ બહુ ગમતી હતી, બરાબર
હમ્મ.
હમ્મ.
હા. ખરેખર. ટેકનોલોજીએ આપણી પાસેથી એ નિર્દોષતા છીનવી લીધી છે. હવેના છોકરાઓ તો આખો દિવસ મોબાઈલ ના સ્ક્રીનમાં જ બેસી રહે છે. તમને ખબર જ તેમને ખબર જ નથી, કે દોસ્તોની સાયકલ પાછળ આપણે કેવી રીત ના ફર પાછળ દોડતા. અને જે આપણે બાળપણમાં હતા, એ આપણે રમત રમતા. એ વિશે એ લોકોને કંઈક ખબર જ નથી. કારણ કે, આજકાલના છોકરા બધા સોશિયલ મીડિયા અને ફોનમાં જ નાનું ત્યારથી તે લોકો ફોન જ યુઝ કરે છે જેથી તેઓને નાનપણમાં કેવી રમતો રમવી એ વિશે કઈ ખબર જ નથી રેતી.
હા, બરાબર છે, કેમ કે આપડે રવિવારે આપડે જાતા મુલાકાતે. તો અઠવાડિયાનું તો ઓક્સિજન ત્યાં જ મોટા ભાગે આવતું. કેમ કે, શહેરમાં તો મારી સાથે ના હોત ને તો, હું કદાચ અધવચ્ચેથી જ ભણવાનું છોડી ને ગામડે ભાગ્યો હોત. કેમ કે, તને યાદ છે કે જયારે આપણે કોલેજમાં, બીજા વર્ષમાં મારી ફી ભરવાના પૈસા ખૂટી ગયા ત્યારે ગામડે થી પપ્પાનો ફોન આવ્યો, કે આ વખતે આપણે પાક સારો નથી થયો, એટલે આપણે પૈસા મોકલવામાં વાર લાગશે. તો હું સાવ ભાંગી પડ્યો હતો, તૂટી પડ્યો હતો, જેથી મેં સ્કૉલરશિપ ના પૈસા અને મારી સોના ની જે ચેન હતી, મેં હોસ્પિટલ માં સ્ક્રુર ઉપર બેસી ગયો અને સમયસર પછી મને હોસ્પિટલેથી સીધો કોલેજ વગર લઈ ગયા બરાબર છે. હા.
હા. એ બી છે, અને આપડે જયારે આમ નાના હતા કે પાચમા ધોરણમાં કેવા કઈક ભણતા હતા ત્યારે આપણે તું પેલી સાયકલ લાવ્યો હતો એને પર આપણે કેટલા ફરતા હતા અને રમતા હતા યાદ છે ને
હા હા બરોબર છે કેમ કે નાની સાયકલ હોય એટલે સંઘર્ષ ના દિવસો તો આપને ખુબ જ મજબૂત લાગ્યા હતા હે ને હા હા.
હા. અને પેલી તાર તું જે સાયકલ ચલાવતો હતો. એની પાછળ અમે સાયકલ પકડીને કેટલા દોડતા હતા અને તું સાયકલ અ એટલી જોરથી ચલાવતો હતો કે અમે તમને પકડી પણ નથી શકતા હતા.
હા હા કેમ કે સાયકલ જ પેલા તો નાની હતી એટલે પછી સ્પીડ પણ બહુ હતી અને એમાં પણ જે ચોમાસું આવતું એટલે તો વરસાદના લીધે પછી સાયકલ પણ આટલી ભાગતી હતી કે કઈક મજા જ અલગ હતી હે ને બરાબર હા.
હા. પણ પછી બીજા દિવસે સવારે સ્કૂલ તો સાથે જ જવાનું બપોરે લંચ બોક્સ પણ સાથે જ ખોલવાનું. તારા ડબ્બા માંથી બટાકાનું શાક અને પૂરી અડધા થી વધુ તો હું જ ખાઈ જતી યાદ છે ને.
હા હા કેમ કે શાક જ એવું બટાકાનું હોય કે કંઈક ખાવાની જ અલગ મજા આવતી કેમ કે બસ આપણે તો આ નિર્દોષ દોસ્તી ક્યારેય ના બદલાય ને આપણે આજે એ જ અ જે પાંચ રૂપિયા ના આપડે બરફ ના જે ગોળા છે જે ખાવા માટે જે ઝગડ હતા એ અત્યારના દિવસો તો અત્યારે એમ લાગે કે પાછા આપડે બાળપણમાં જ રહી હે ને હા.
હા. સાચું આજે પણ આપણી પાસે પૈસા હોય તો આપડે બંને જણા જે કઈક ગોલાઓ વેચવા માટે આવતા એ લોકો પાસેથી આપડે લેતા તો તારા પૈસા કોઈ વાર હું પણ આપી દેતી અને મારા પૈસા કોઈ વાર તું પણ આપી દેતો આપડામાં એટલી દોસ્તી હતી એટલે આપણે બે જણ એક બીજા નું જોઈ લેતા હતા. અને સાથે સ્કૂલ માં જતા અને આપણે ખુબ મોજ કરતા હતા.
હા કેમ કે બાળપણ ના દિવસો ને એ જે મજા આવતી કેમ કે બિલકુલ સાચી વાત કેવાય કેમ કે આપણે રવિવારે પણ બસ ની રાહ જોવી પડતી હતી કેમ કે હું ગાડીમાં જૂના ગુજરાતી ગીતો નો પેનડ્રાઈવ પણ ભરી લેતો હતો કેમ કે રસ્તામાં આપડી ખબર હજુ યાદગાર રે અને ચાલ્યા કર્યા આથી હું રવિવારે પણ સવારે છ વાગે હું ઉઠતો હતો અને ઘરની બાર અને કરતો હતો એટલે રવિવાર નો દિવસ જ કઈક અલગ હતો એમ બહુ મજા આવતી હા હા.
હા સમય બહુ ઝડપી બદલાઈ ગયો ને આપડે મોટા થવાની ઉતાવળમાં પણ એ સોનેરી બાળપણ ક્યાંય પાછળ છોડી દીધું એની આપણને કઈ ખબર જ નથી પડી ને પણ આજે તારી સાથે વાત કરીને એવું લાગ્યું કે હું ફરી મારી નાનપણની યાદ માં ગઈ છું.
હા હા બિલકુલ બરોબર છે બઊ સાચી વાત કીધી. કે બાળપણના એજ દિવસો પણ કઈક અલગ જ હતા કે કોઈ આમ ચિંતા વગરનું જ નહી એમ. કે કોઈ ટેન્શન નઈ. કે તને યાદ છે કે આપડે જયારે ચોમાસામાં વરસાદ પડતો ત્યારે આપડા સ્કૂલ માંથી વેલા ઘરે ભણતા અને રસ્તામાં પાણી ના ખાબોચ્યામાં કાગલની હોડીઓ તરતી મુકતા હતા એ કઈક અલગ જ મજા આવતી હતી હે ને હા.
હા અને પાણીમાં આપણે રમતા રમતા અને ભીનાતા ભીનાતા કેટલા મોજ થી આવતા હતા ઘરે એ મજા જ કઈક લગતી હે ને.
હા હા બઉ જ કઈક અલગ જ દ્રશ્ય હતું કે ચોમાચામાં પણ વહેલી રજા મળી જતી એટલે કઈક અંદર થી કઈક એવું- થતું હતું કે આજે તો રજા વહેલી પડી ગઈ છે તો ઘરે પણ- આપડે નાસ્તો કરવા જાતે જાતે- મમ્મી ને કેતા થા એટલે જાતે જ બનાવી દેતા થા જે- પણ નાસ્તો હોય તેને ખાવાની પણ કઈક અલગ જ મજા હતી હે ને હા હા
અને તને યાદ છે આપણે કોલેજ નો પહેલો દિવસ હતો અને આપણે- પહેલી વાર કોલેજમાં જવાના હતા તો આપડે ગામડાનુંબસ સ્ટેશન છોડીને પહેલી વાર આપણે એસ- બસમાં બેસીને મોટા શહેવારમાં આવ્યા હતા તારી- એક ડર હતો અને મારા હાથ હતા બાજુ મોટી મોટી ઈમારતો અને ટ્રાફિક ન ઘોઘાટ અંગ્રેજીમાં બોલતા શહેરી છોકરા અને છોકરી- આપણે તો સાવ એક ખૂણામાં બેસી રહ્યા હતા જાણે કોઈ બીજા- ગ્રહ પર આવી ગયા હોય.
હા હા કેમકે એ અનુભવ તો બહ અલગ જ હતો કેમકે એસટી બસ માં એ પણ પેલી- સીટો વાળી બસ આવે ત્યારે તો બહ જ આમ અલગ જ મજા આવતી અને- એ પણ બારી પાસે બેસવા માટે આપણેે બંને ઝગડતા હતા કે હું બારી પાસે બેસી- તો એ કઈક ઝગડવાની કઈક મજા જ અલગ હતી અને નાસ્તાનો ડબ્બો તો- ત્યાં જાય કઈ ખબર જ નથી પડતી એમ કે નાસ્તાના ડબ્બો ક્યારે- ચોરાય જ હતો- તો એક એક અલગ જ મજા હતી એમ અત્યારે બાળપણ તો બઉ જબરદસ્ત યાદ આવે છે. જેમ થાય કે બાળપણમાં પાછા જતા રહીએ એવું થાય હે ને
એ વાત પણ તમારી બરાબર છે અને આપણે જયારે કોલેજ થી છૂટતા ત્યારે આપણે- બસ પકડવા માટે કેટલા દોડતા હતા જયારે આપણે નાના હતા ત્યારે દોડતા હતા- ત્યારે એવું જ લાગતું કે આપડણે હજી પણ નાના જ છે એ એને કેટલી મજા આવતી-
હા ખરેખર બહુ જ મજા આવતીક બાળપણ અલગ જ હતું હા
હા હા
એ અને રવિવારની આપણે જે રવિવારે રજા હોય છે ત્યારે આપણે બધા આખા ગામના જે આપણા ફ્રેન્ડસ હોય એની જોડે આપણે- રમવા માટે બેસતા ત્યારે પણ કેટલું આમ જાત જાતની બધી રમત- તો રમતા સવારથી બધા નીકળી પડતા તો- સાંજે ઘરે જતા અને ખાવાનું પણ આપણને કઈ નહીિ રતો અને સાંજે- કેટલો ટાઈમ થઈ ગયો છે એ પણ આપણને ખબર નથી પડતી હતી.
હા હા દસ મિનિટ થઇ ગઈ છે હા-